હલો
હેલો
અવાજ આવે છે જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ કેમ છો
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં જ છું આજે આપણા કઈ પ્રોગ્રામ છે
આજે તો જો હવે તો જો વેકેશન પડી ગયું છે એટલે તમને તો ખબર જ છે, કે બાળકો કેટલા રમવા માટે કેટલા એ લોકો હોય છે, એટલે હવે દિવસે તો કેટલો બપોરમાં કેટલો તડકો પડે છે, તો આ તડકામાં બાળકો બાર તો રમવા મોકલાય નહી એટલે એ લોકોને ઘરની અંદર જે આપણે રમી શકીએ એવા ગેમો રમવા માટે આપણે એમને અંદર ઘરની અંદર પ્રોત્સાહન આપવું જોઈએ એટલે આજે આપણે મારો વિચાર છે, કે મને તો જાણકારી થોડી ઘણી છે, અને થોડી ઘણી તમે પણ આપજો આપણે ઈન્ડોર અને આઉટડોર ગેમ વિશે વાત કરીએ.
ખુબ સરસ સરસ વિષય છે, રમતો આપણા મહત્વ ભાગ છે.
બિલકુલ રમત તો આપણા જીવનનો એકદમ મહત્વનો ભાગ છે, અ રમતથી શરીર તંદુરસ્ત રહે છે, અને મન પ્રસન્ન રહે છે, અને અ કેટલું જો આપણે ઇન્ડોર અને આઉટડોર બેવ પ્રકારની ગેમ્સ છે, આમાંથી જે ઈન્ડોર ગેમ્સ હોય છે, એના વિશે આજે આપણે વધારે જાણકારી લઈએ.
ખુબ સરસ, મને તો ચેસ કેરમ અને લુડો ખુબ ગમે છે.
બિલકુલ ઈન્ડોર ગેમ્સ એટલે ઘરની અંદર રમી શકાય એવી ગેમ્સ તો એવી ગેમ્સમાં તમે બિલકુલ સાચું કીધું તો તમે જેમ કહો છો ચેસ એ તો ચેસ તો મને પણ ખૂબ ગમે છે. એમાં બુદ્ધિ અને યોજના બનાવવાની ક્ષમતા વધે છે, પછી એ એક માનસિક પ્રવૃત્તિ છે, તો જેનાથી બુદ્ધિનોો વિકાસ પણ સારો થાય છે, તો એવા ગેમો જે આપણે ઈન્ડોર ગેમ્સ રમીએ એમાં આપણા માનસિક બુદ્ધિ નો વિકાસ થાય છે, તો એ માટે જ જરૂરી છે.
બિલકુલ ચેસ રમવાથી ધીરજ પણ આવે છે, અને કેરમ પણ પરિવાર સાથે રમવા માટે ખુબ સારી ગેમ છે.
બિલકુલ સાચું કીધું તમે કે કેરમ અને ચેસ આ આપણે ઘરમાં પરિવાર સાથે રમી શકીએ છીએ અને પરિવાર સાથે સારો સારા પળો પણ મારી શકીએ છીએ. તો એના માટે આપણે જે આજે રજાનો દિવસો છે, આ રજાના દિવસોમાં આપણને જરૂરથી આવા પ્રકારના રમતો જરૂરથી રમવી જોઈએ.
આજકાલ મોબાઈલ ગેમ્સ પણ ઇન્ડોર ગેમ્સને ભાગ બની ગયો છે.
બિલકુલ હા પણ આ વધારે આપણા માટે અને આપણા બાળકો માટે પણ સારા નથી કારણ કે મોબાઈલની ગેમ્સ બાળકને અ લોકોથી દૂર કરતી જાય છે, અને વધારે પડતું મોબાઈલ જોવાથી આંખોને નુકસાન થાય છે. પછી એનું માનસિક વિકાસ નથી થતું અ પછી એ માણસો સાથે વાતચીત કરવામાં પણ હિચકિચાય છે, તો મોબાઈલ ગેમ્સ કરતા આપણે જે બીજી ગેમ્સ રમીએ છીએ એ ગેમ્સ વધારે સારી.
સાચું સંતુલન રાખવું જરૂરી છે. પણ કઈ કરવું એ ટાબ્ર મને ને
બિલકુલ નથી માનતા આ છોકરાઓ હવે આઉટડોર ગેમ્સ વિશે વાત કરીએ? જે આપણા ઘરની બહાર રમીએ છીએ.
બિલકુલ સહી કયું ભારત ક્રિકેટમાં બી ખૂબ લોકપ્રિય છે.
બિલકુલ આઉટડોર ગેમમાં જોઈએ તો ક્રિકેટ તો આપણે સૌથી વધારે રમવા વાળો ગેમ છે, આઉટડોર ગેમ એટલે મેદાનમાં જઈને રમવાની ગેમ જે આપણે મેદાનમાં જઈને પછી બાળકો રમે છે, એ ગેમ આઉટડોર. ગેમ કેહેવાય અને આઉટડોર ગેમમાં તો તમને ખબર જ છે કે અ જ જ્યારે બાળકો મેદાનમાં જઈને રમે છે તો એમની કસરત થાય છે, કસરત ની સાથે એમનું શરીર પણ મજબૂત થાય છે, અ એ એટલે આઉટડોર ગેમ્સ પણ શારીરિક વિકાસ માટે બહુ જ જરૂરી છે.
હ, થેન્ક્યુ, હાઆભાર મોટા લોકોની સુધી બુદ્ધિના ક્રિકેટ પસંદ છે.
બિલકુલ નાના બાળકોથી મુદ્દા સુધી બધાને આ ક્રિકેટ બહુ જ પસંદ છે, અને મને તો ફૂટબોલ પણ બહુ ગમે છે, કારણ કે એમાં ખૂબ દોડવું પડે છે, એનાથી પણ બહુ શારીરિક કસરત થાય છે, ફૂટબોલ રમવાની રમવાથી. પણ શરીર સારી અ સારો મતલબ એનાથી પણ તંદુરસ્ત થાય છે.
કબડ્ડી અને ખોખો પણ આપણા પારંપરિક રંમતો છે
બિલકુલ આપણે જોવ શાળામાં પણ હવે રમત ઉત્સવ મનાવવામાં આવે છે. આ રમવાને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે કેટલી બધી શાળાઓમાં લોકો ને આ બધા ઈન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ગમ્ કેવી રીતે રમવું એનું જ્ઞાન આપે છે, એ એ ત્યાં બેસીને શીખવાડે પણ છે, ને કેટલા બધા હવે તો સરકારે પણ કેટલા બધા આયોજનો કર્યા છે, જેમાં આપણેે ગેમ્સમાં પાર્ટિસિપેટ કરીએ અને આપણો. ઇન્ટરનેશનલ લેવલ સુધી આપણો જે ગેમ છે, રમત છે, એને ત્યાં સુધી પહોંચાડી શકીએ.
ઇન્ડોર ગેમ્સ બુદ્ધિ વિકાસ માટે ઉપયોગી છે, અને જ્યારે આઉટડોર ગેમ્સ શારીરિક વિકાસ માટે ઉપયોગી છે.
બિલકુલ ઇન્ડોર ગેમ્સ હા ન્ડોર ગેમ્સ થી બુદ્ધિ નો વિકાસ અને આઉટડોર ગેમથી શારીરિક વિકાસ, આ બંને પ્રકારની રમતો બહુ જ જરૂર છે આના સંતુલન થી જ આપણી બુદ્ધિ અને આપણું શરીર એક સાથે વિકાસ કરે છે અને બાળકના વિકાસ માટે બુદ્ધિનો વિકાસ પણ બહુ જરૂરી છે, મહત્વનો છે, અને શારીરિક વિકાસ પણ બહુ મહત્વનો છે, એટલે આપણે બાળકોને બંને પ્રકારની ગેમ ન સંતુલન કરીને. અને સમય સમય પર બંને પ્રકારની રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
આજકાલ બાળકોને મોબાઈલ અને ટીવી માં વધારે સમય પધાર કરે છે.
બિલકુલ આજકાલ બાળકો એવા છે, કે આ રમતો તો દૂર રહે છે, અને મોબાઈઇલ અને. ટીવી મળી ગઈ તો બધ
યા કારણે તેઓ આઉટડોર ગેમ્સ થી દૂર થઈ રહ્યા છે. માતા પિતા બાર લોકોને મેદાનમાં રમવા માટે પ્રેરિત કરવા જોઈએ.
સાચું કો છો તમે જયારે આપણે કોઈ પણ મિત્રો સાથે સમય ગાડીએ ત્યારે જ તો આપણે એના મિત્ર બની શકીએ તો સાચા મિત્ર સાથે રમવાથી થાય છે અને એનાથી આનંદ પણ વધી જાય છે, એટલે આપણે બાળકોને મે રમવા જવાનું જરૂરથી પ્રેરિત કરવું જોઈએ એના માટે
બિલકુલ સહિ મેં યા આત્મવિશ્વાસ વધે છે, અને તમે પણ તમને શું લાગે છે, ઈન્ડોર ગેમ્સ વધારે સારા કે આઉટડોર ગેમ્સ
જો મારા મતે તો એવું છે, કે ઈન્ડોર ગેમ્સ થી વિકાસ થાય અને આઉટડોર કેમથી શારીરિક વિકાસ થાય એટલે એક બાળકનોો સંતુલિત વિકાસ માટે માનસિક વિકાસ અને શારીરિક વિકાસ બેવું જરૂરથી થવા જોઈએ તો જ એ છે, ને બંને પ્રકારનું સમાન મહત્વ ધરાવે છે. એટલે હું તો મારા બાળકોને ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકાર રમત રમવા માટે કહું છું, બપોરના સમય અ તાપ વધારે હોય ત્યારે ઈન્ડોર ગેમ્સ રમે છે, અને જયારે સાંજનો થોડો મોસમ સારો થઈ જાય ત્યારે આઉટડોર ગેમ રમે છે.
અને જીવનમાં અનુશાસન અને સહયોગી ભાવના પણ આવે છે.
બિલકુલ સાચું કહો છો તમે ખુબ સરસ વાત કરી તમે તો જો તમે મને આ રમત વિશે આટલી બધી માહિતી આપી એનાથી મને પણ મારો પણ જ્ઞાનમાં વધારો થયો અને તમારો પણ તમે પણ હું તો કહું છું. તમે પણ તમારા બાળકોને સમય સમય પર ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ વિશે જરૂરથી જણાવજો અને જો જેટલા આઉટડોર ગેમ્ જરૂરી છે, એટલા ઈન્ડોર ગેમ પણ મગજના વિકાસ માટે બહુ જરૂરી છે એનાથી જો તર્ક શક્તિ એકાગ્રતા કેટલા બધા એનાથી પણ બહુ બધા છે, વિકાસ થાય છે, તો આપણને અ બાળકોમાં ઈન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ગેમ રમવા માટે જરૂરથી પ્રોત્સાહિત કરવા જોઈએ.
સરસ બિલકુલ સહી અને જો આપણે સરકાર પણ આપને સપોર્ટ કરે કે આપણે આપણા બાળકોની આપણ વિકાસ દેવું ને અચ્છી શિક્ષા દેવું ને આપણ આગે વધવવું આપણે માતા પિતાને અ જરૂરી એ જ પૈસા
બિલકુલ તમે એક સાચું કીધું સરકાર સાથે સાથે માતા પિતા ને પણ આ માટે વિચારવું જોઈએ ચાલો હવે તમારાથી વિચાર કરીને વાત કરીને બહુ સરસ લાગ્યું અને તમે તો બધી માહિતી પણ આપી હવે ફરીથી આપણે જયારે સમય મળીશું ત્યારે જરૂરથી કોઈ કોઈ દિવસ મળીએ ચા સાથે ચેસ નો ગેમ તમે પણ આવજો ઘરે અને છોકરાઓને ક્રિકેટ અને ચેસ બંને એવા ગેમ છે, જે સાથે મળીને રમવા જોઈએ. તો એમનો બંને બંને બાજુ મગજનું વિકાસ પણ થાય છે, અને અ શારીરિક વિકાસ પણ થાય છે.
જરૂર હા જરૂર ખુબ મજાની વાત રહી છે.
બહુ મજાની વાત છે, તમારાથી વાત કરીને પણ બહુ મજા મળી ચાલો તો ફરી મળીશું જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.